કેમ છે મિત્ર?
કઈ નઈ મજામાં.
હા મિત્ર જ તમે હાલે જઈશો કે કેવું?
હા મિત્ર.
ચાલે આપડે મિત્ર શહેરીને આપણા ગામ વચ્ચેના તફાત વિશે વાત કરીએ.
હા કેમ નહિ મિત્ર. હ
હા મિત્ર આપણે જાણીએ છીએ કે આપણો જન્મ નાનપણથી જે જગ્યા એ થયેલો હોય જેમ કે મોટે ભાગેનો આપણ જન્મ બધાનો ગામડા વિસ્તારમાં થયેલો હોય છે એટલે આપણને તે જગ્યાએ ખબર જ હોય છે કે અપણ ગામ બધાને પોતપોતાનું ગામ પ્રિય જ ને ગમતું જ હોય છે. નાનપણથી જ ગામમાં રમતા હોય છે. ને મોટા થતા હોય છે, ને સ્કૂલે જતા હોય છે. તેથી બધાને જ પોતપોતાની ગામ ખુબ જ ગમતું હોય છે.
હમ
ને આપણેે શહેરી વિસ્તારમાં જઈએ તો આપણેે મિત્ર ગામથી તંદને જ વિરુધ શહેર નું રહેણી કેહેની હોય છે. કેમ કે ઘરે જયારે આપણે ગામમાં ઉઠીએ છીએ સવારે ત્યારે આપણે પક્ષીઓ ન સવાર માં જ ને ઠંડો ઠંડો પવન ને પક્ષીઓનો અવાજ કલરો એવો સરસ રીતે ગૂજતો હોય છે. જયારે આપણે શહેરી વિસ્ત શમ જે તો વહેલી સવારે કે સાંજે કે આખો દિવસે ફક્ત વાહનો નો અવાજ અવાજ જ સંભળા રહેતા હોય છે ને ઘોઘાટ સંભળાતો રહેતો હોય છે. જયારે ગામડામાં લઈએ તો આપણે ખુબ જ શાંતિ અને રમણીય એવું સવાર નું વાત કારણ હોય છે જે બધાને ગમે તેવું સુંદર હોય છે ને ઠંડકમય એવું હોય છે. ને શરીરને ભૂખ આપે તેવું હોય છે.
તેવી જ રીતના આપણે જે ગામડાઓમાં જે ડુંગરમાંથી જે નદીઓ નીકળ હોય છે એનું પાણી ખૂબ જ ચોખ્ખું અને સરસ એવું શીતળ હોય છે તેમાં આપણે બધા નાનપણમાં કે હવે પણ નાવા જતા જ હોય છે પરંતુ આપણે શહેરી વિસ્તારમાં લઈએ તો જે નદીઓ શહેરમાં હોય છે મોટે ભાગે ઉદ્યોગો ના કારણે તે શહેર માં વસતા લોકોની ગટરોને કારણે ઘણી બધી ગંદીઓ થઈ ગયેલી હોય છે ને એટલી બધી મંદી થતી થઈ ગયેલી હોય છે કે એમાં નહાવાનું તો દૂર ઘણે પવા લયક પણ કે તે યુજ કર લયક પણ નથી એટલું બધું ગંધ હોય છે મે શહેરમાં જે ઉદ્યોગતિ એવું સ્થાપવામાં આવે તેનું ગંદુપ સિ્ધવંત નદીઓમાં નાખવાનો છે કારણ કે મિત્રો જો એ ગંદુ પાણી નાખવામાં આવે કે ગટરનું ગંદુ પાણી નાખમાંતે એ જે કેમિકલ યુક્ હોય છે એ નદી માં નાખવામાં આવે કે નદી માં રહેતા જીવડાઓને પણ ઘણું બધું નુકસાન કરી નાખે છે મિત્રો કારણ કે જે નદી માં રહેતા જીવડા જીવ જંતુઓ હોય છે એ જે નદીમાં વૃક્ષો હોય છે ને જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે એને પણ ઘણું બધું નુકસાન પોહોચાડ્યું દ આચર કર્યું હા ગંદી પાણી ગટરગ દરેક જ નદીમાં નાખવામાં આવે છે તે તો તે રીના આપણે જે કે શ વિસ્તારતા ગામડામાં એક જ જગ્યાએ મોટો ખાડો છે વટો ખવા થાય ક ન
હ
જે ત્યાં સંગ્રહ કરવામાં આવતી હોય છે બધા ગટટેનો કચરો મે જેથી એ બધું પાણીમાં નાખવામાં ના આવે જેથી ગામડાઓની નદીઓ પણ સરસ એવી સુંદર અને સ્વચ્છ હોય છે ઘણા બધા લોકો મોટે ભાગે ના નદીઓનો જ ઉપયોગ કરતા હોય છે જે નાહવા કે પીવા ને ખેતી માં પણ એનો જ ઉપયોગ કરતા હોય છે ગામડાનું જીવન પણ એવ સુખમય અને સુંદર હોય છે જ્યારે શહેરી વિસ્તારનો શહેર વિસ્તારમાં પણ રહેવાને હું ખુબ જ ગીચતા વાળું હોય છે એ લોકો ને બોલતું પણ આવતું નથી તો મિત્રો તમે આના વિશે આગળ શું જણાવશો
તમે કીધું કે શહેર અને ગામડું વચ્ચે બહ ઘણું ત હો છે રહેવા માટે જેમાં ગામડા નુ જીવન છે. શાંતિપૂર્વક અને પ્રકૃતિ જીવન છે એમાં ગામડા પ્રક જીવન ખૂબ જ નજીક હોય છે અને સવારની શુદ્ધ હવા પક્ષીઓનો કલરો અને હરિયાળા ખેતરો મનને શાંતિ આપે છે જેમાં સહિયારો જીવન અને ભાઈચારો ખુબ જ જોવા મળે છે. ગામના લોકો એકબીજાના દુખ સુખ દુઃખમાં ભાગીદાર બને છે અને અહીં પડોશીઓ સાથે પરિવાર જેવા સંબંધ ગાળ હોય છે અને ગામમાં સાદું ખાનપાન જોવા મળે છે જેમાં ગામના શુદ્ધ અને તાજુ ખવા મળે છે જેમ કે તાજું દૂધ છાસ અને ખેતર માં પકેલા શુદ્ધ શાકભાજી જેવા અને અનાજ પણ હોય છે એમાં ચિંતાઓનું ગામડામાં રોજગારી પૂરી કરતી તકો ઉચ્ચ શિક્ષણ અને આધુનિક તબીબી સારવાર હોસ્પિટલ મેળવવા માટે ઘણી મુશ્કેલી પડે છે જેમાં વાત કરીએ તો શહેરી વિસ્તારમાં આપણે રોજગારી અને પ્રગતિની તકો વધારે જોવા મળશે. શરી શહેરમાં નોકરી ધંધા અને કરિયર બનાવવાની બિલકુલ તકો મળે છે. જેના કારણે લોકો આ જીવિકા માટે શહેર તરફ આકર્ષાય છે અને આધુનિક સુવિધા તવ પણ શહેરમાં મળે છે જેમાં સારી શાળાઓ કોલેજો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો મનોરંજન માટે સ્થળ અને ઝડપી વાહન વ્યવહાર જેવા હંમેશા ઉપલબ્ધ હોય છે અને જેમ કે શહેરમાં જોઈએ તો દૂર ઉમ ભર્યું અને યાંત્રિક જીવન જીવવામાં આવે છે. શહેરનું જીવન ખુબ જ ઝડપી હોય છે અને લોકો સવારથી પોતાના દૂરધામન વ્યસ્ત રહે છે જેના કારણે ઘડિયાળ પોડોશીઓ સાથે પણ પુનો પરિચય જતો નથી. શહેરમાં તમે કીધું જેમ કે પ્રદુષણ અને ભીડભાડ બહુ હોય છે જેમાં શહેરોમાં ટ્રાફિક વાહનો ન ઘોઘાટ અવાજ અને વાહનો ન ધુમાણ કરીને પ્રદુષણ ન પ્રમાણ ઘણું વધારે હોય છે અને રહેવાની જગ્યા પણ મર્યાદિત હોય છે. જેમાં ટૂંકમાં કહીએ તો ગામડા જીવન મનની શાંતિ સ્વાસ્થ્ય અને સામાજિક સંબંધો માટે જગ શહેરી જીવન આધુનિક સુવિધાઓ અને કારકિર્દી અને ભૌતિક વિકાસ માટે અનુકૂળ છે જીવન જેવા પોતપોતાના ફાયદા અને મર્યાદા જેવા ગામના લોકો વસ્તી ઘણી ઓછી હોય છે અને લોકો એકબીજાની વ્યક્તિગત રીતે ઓળખે છે. અને સામાજિક સંબંધો ખુબ જ ગાટ હોય છે જેમાં શહેર ની વાત કરીએ તો શહેરમાં વસ્તી ખુબ જ વિશાળ હોય છે અને કું હોય છે અહી સંસ્ કુતિ અને ભાષાના લોકો એક સાથે રહે છે અને એક જીવન થોડું દૂધામ ભર્યું બનાય છે જેમાં ગામડાના મુખ્ય લોકો વ્યવસાય કરતા હોય તો એ ખેતી અને પશુપાલન અને મજૂરી હોય છે. પ્રકૃતિ પરર તેમને નિર્ભરતા રહેવી પડે છે. અને શહેરના લોકો જેમાં નોકરી ધંધો ઉદ્યોગો અને આઈટી ક્ષેત્રો જેવા જોડાયેલા હોય. વિવિધ પ્રકારના સેક્ટર અને રોજગારી તકો વધુ મળે છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વધારે જોવા મળશે. ગામડાના પક્કા રસ્તાઓ વાહન વ્યવહારના સાધનો મોટી હોસ્પિટલોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મર્યાદિત તમારા હોય છે જેમ શહેરમાં જોઈએ તો એની સુવિધા વધારે હોય છે અને અમર્યાદિત જેવી હોય છે જેમાં આમાં. હમણાં સમયમાં તો મેટ્રો અને બસો ની સુવિધા ખુબ જ વધારે જોવા મળે છે. વાતાવરણ અને પ્રકૃતિની વ્યક્ત વાત કરીએ તો ગામડાનું શુદ્ધ વાતાવરણ અને શાંત તી પ્રદૂષણ મુક્ત હોય છે જેમાં શહેરોની ખુબ જ. માળો અને અવાજ જેવા મુશ્કેલીઓ જોવા મળે છે ગામડા સાદુ જીવન એ પરંપરાગત હોય છે અને માન્યતા પર આધાર રાખ છે જેમાં જીવનની સેડ ઝડપી જીવન અને આધુનિક હોય છે જેમાં શહેર નો સમાવેશ થાય છે. લોકો પોતાની દિનચર્યામાં વ્યક્ત રહે છે અને વ્યક્તિગત સ્વતંત્ર વધુ મહત્વ તો આપવામાં આવે છે એમાં તમારું શું કેવું છે મિત્ર? ભાષા એક સાથે રહે છે અને જીવન થોડું દોડધામ ભર્યું હોય છે. વગેરે જોઈએ તો શહેરમાં ઘણી મુશ્કેલી ઘટે છે, કેમ કે પૈસા નો મોલ વધારે જોવા મળે છે અને વગેરે હોય છે. એમાં તમારે શું કેવું છે મિત્ર?
હા મિત્ર તમે વાત બધું કહી છે ખુબ જ સારી અને મને લઈને કેમ કે મિત્ર તમે. બર્ડે હા. હાજી જ સેકન્ડલી શહેર વિસ્તારમાં જીવન રાખવું એટલે ખૂબ જ મુશ્કેલી હોય છે. કારણ કે જે દિવસ દરમિયાન કામ ન કરવામાં આવે. તે સાંજે ખાવાનું પણ સારી રીતે મળતું નથી.
તેથી શહેરી વિસ્તારમાં લોકો દરરોજ સ્થાને જતા હોય છે જયારે ગામડા વિસ્તારમાં આપણે. જયારે ખેતી કરીને પણ એ સારી પ્રાથની મરજી પ્રમાણે. કામ કરીને. પૈસા કમાય છેકે જય્યારે શહેરી વિસ્તારમાં જવા જ પડે. હ તમારો મિત્ર ખૂબ ખૂબ આભાર. આટલી બધી માહિતી આપવા બદલ.
હા મિત્ર.